હાલો.
ઓ.
વરસાદ વરસાદ જોયો હા,
અરે સાવ.
હ
હ
વાવેતર બાવેતર કરવા દે નઈ કરવા દે.
ના, ના.
નહીં કરવા દે.
ના. હ સરૂવાત આ રાહમાં,
ચાલુક વરસાદ નહીં અત્યારે.
હવે આવ એવું કર્યું,
હા એવું કર્યું.
હા.
હોય કાંઈ એવું જ કર્યું આવે એવું,
યુવેઈટ. તમે હજું અદા
અમે નોકરીએ હતા.
વું
હોવા.
અમારી ચક નોકરી ચક ગોઠો અમારે આબુ હો,
તમારે આબુ નોકરીજ.
બવે
ખેતી કરો વરસાદ હારો પડે એટલે,
ખેતી મળતાર ન રેહતી.
રેહા રેહા આજ તો ઓણ તો વરસાદ હારો પડશે.
હા.
હ વરસાદ પડશે હારો,
હારોપળ હારુ તો.
કાર ખેતી વર્તદેહ.
પેસે.
સારું થયોગ નહીં હોય તો જ બળ અંધારી હો.
એવું એમ.
હું જબરજસ્ત અંધારીને આવ્યો.
મારે તો હજી આવવા એવું ન માપના માપ છે, પણ
કાલ હોજનાર આવે તોએ ટાઈમે આવીજા.
એવું એમ તમારે પડે ભાઈ એમ,
હું
તમારે પડે છે,
બ કાલ વાતનાર આવ્યો હતો, ને સાડા છ વાગેજો.
હા,
મતલબ આઈ જહાએ ટાઈમમે વરસાદ,
એતો અમારે આયા હતાં.
તમારે આતો,
વાહ,
વધારે હતો કે ઓછો.
હું આપણા.
આપનુનો માપનો આ વીજળી કાટકા જવા પડતા હતા ને.
જોર પડતા હતા. હ..
ખબર જશે હતા ને બિજરંગ કાટકા.
હા..
વીજળી કાટકા
તુવર પડતારુ તમારે તમારેલા બધ વાઈટ બધું પુરતું નટુ
હાલ, તો કોઈ વાયુ નહી આ વરસાદ રે.. હાલ તો, કોઈ વાયુ નહીં વરસાદ વરસાદ રે ન પેલા કોક વાઈએે હજી, તો રે કાયમ હોવાજનાર થાયને તૈયારી કરી દેએ.
એવું હે.
બારા પાલતા દાણી.
નોકરી નોકરી કરો એટલે વાવો તમે.
હા.. નોકરી તો સાઈડ ધંધો કેવાય.
એવું. બાલ બાલ અતિ આવું.
એ બહ ઉપકાર હોય.
હાલ જોઈએ તો એ રેયેજની
હા..
આટલા જ.
ક તોહોણા અહીં આવતો હતો ને.. રેલવે સ્ટેશન ઉતર્યો પણ કઈ વરસાદ ચાલુ થયો.
જો આચીએ રેલ્વે સ્ટેશન ઉતયા હતા.
હ ખારીરે બધી.
બ.. ખારી
આ વાયરો ચાલુ થયો હતો, બબરજસ્ત
અમારા આવે માપનો માપ નો.
જબરજસ્ત વાયરો ચાલુ, તેવો. હમ.
વાત હવે અમાર હવે આવશે.
એવું? જબર ઠંડો ઠંડો ઠંડા કરી દે એવો, આખા દાડા ના તાપે બળે? હમ હમ આખા દાડાના તાપે બળે ન એટલ વરસાદન, વાયરો બધો હંગાથ આવશે.
તન
નહિ?
હા
વરસાદન વાયરો બધો હંગાથ આવશે, કાલના ગોરેમ, કાલ હતોને, વરસાદનો વાયરો?
એટલે હાડા હાડા છ એ જ આવસે
હાડા સોય વાગે, કમ્પ્લીટ ટાઈમ એ તો આલેલો
ટાઈમ બાંધેલો?
હમ હ હાડા સો વાગવા થાય એટલે તૈયાર થઈને, કમ્પ્લીટ થઇ જાય તૈયાર.
ગમે એમ કારીગરોને પલાડે
હો, આપે કેર દોન આપે ઘેર જવાન ટેમ થાય એટલે જ ચાલુ થાય એવો રે!
હા
આટલીક વાર તો આવતો જ નહીં. આખો દાડો નહીં આવતો ને ઘેર જવાન ટાઇમ એમ થાય એટલે ચાલુ થઇ જાય.
ઘેર જવાન ટાઈમે ચાલુ થાય, એમ?
કાય
હાચી વાત
લો, બીજું કરો
પોણી બેઠા હે નરવા.
વાહ
તણ હું કરીએ તો, નોકરી વોકરી સે નહીં ધંધોબધો કોઈ
હ?
ધંધો તો સે નહિ હું કરીએ તાણ?
વરસાદના નવરા હશો
વરસાદના નરવા, બધું વાવીસુ બાવીસુ વરાપ બરાપ થાહે.
હમ
મહિનો લાગશી કોણ હજી?
હજી તો આવવાનો હ, અગિયાર તારીખ સુધી વરસાદ.
ઓહ, હજી પડવાનો એમ?
હ
તમે હમાચાર જોતા હોય એટલે તમે ખબેર હોય. એટલે હમાચાર જોતા હોય એટલે તમારે ખબેર હોય.
દાબી દાબીન પડવાનો
હા?
કાયમ હોજનાર આવશે, દાબી દાબી પડશે
ઠીક
અતારે તૈયાર
બરાબર જો, વરસાદ ત્યાન બઉ જરૂર, જરૂર ઓ મે.
હ, આઈ જાહે. તૈયાર કરી, હમણા આઈ જાય, બરાબરનો.
અમાર ના હોય, અમાર હોમુ લેરિયુ.
હા તો પણ વળી હો તમાર મકા
હ અંધારેલું હતુંને એટ વેરી
અને અમાર મકા આવશે એટલો
હવે આવશે
વરસાદ ને વરસાદ આવતીવે વાય રણ વાયરોવિજળી કટકા
ત બધું ભેગું કરો નીક
વાય કામ બધું ભું એકલો હો વરસાદ
એવુ કરે કે તું
એલો વરસાદ આવાજ ચાલે એકલો ક વિજ ગાટકાવ કરો
વીજળી કટકાવા પણ વરસાદ પડયા નઈને
લાઈટો કાઢવા ઘરની ઘર ની લાય તો જતી રને લપ લપ
હા એટલે એ તમાર બિલ આવે નહ ભાઈ એનું અજવાળું રાખવા
અમારે તો અમે બીન નહી આવતું ઘરે આગર જી બોર્ડ ઘરના ઓગડા લાઈટમે
એવું એમ
હા વીર બિલ તો આવતું જ નહી હયાર
મીટર નહી હું એ
મીટર તો સ પણ આમાં બાર લાઈટ ચાલુ નહી કરવા અને ખરેખર એક ઘોડો ચાલુ કરવાનું પંખો ચાલુ કરવાનું
તો બ લાઈટ કરાવાય નઈ ના જનવર પા બુ આવે
ચોમા હને પડે બહ મ વ્યાચીને બે્યાચી
ત સવારે પડે ને
હમ્મ બધા પળ્યા એલા
અમારે પડે
હલો તોમારે પાાવ બફોરે તાપ પડે એટલે તાપના બહાર ને આપડ આવને બધા એટલે હું કર
અમે તો તમે બપોર કોમ કરતા હો અમે તો બપોર ગયા હોય
અયું
મગળ મધુરી વડા એટલે પંખ ચાલુ કરે હુઈ રે પંખો ચાલુ કર પછી હુઈ જયે
એવું
તો વગ મજૂરી વાળા આવું કરે
મ આ નંબર આવ્યો હતો એટલે કામ કરું હતું
હા
હા મજૂરી મજૂરી તો હોત
એવું એમ
છે વા
બાર નેકાર બું પડ બધ મળી જે
હા મજુરી મળી રે ખરા
હ મજૂરી
હમ્મ ચીચ ગોમ મા શિયાળ થ તમાં
અ હ
ભાટણ ના પાટણ ના.
અતા નાઈ.
હમ્મ.
. અશું બધુ બોલા કોયલ બોલઉં.
હોવ. વરસાદમા વરસાદ માગ.
એવું એમ.
હો વરસાદ માગે ન કોયલ નાગત હો બ હવે.
હા જોઓ હાચી વાત.
બધા કોઈક બહાર પોણી બોણી ના મેકતું હોય એટલે પીવા જોવે ને તળાવ બળાવ ભરાય એટલે.
હા હાચી વાત હાચી વાત. તળાવ તો હવે ચોમાહા ના ભરાઈ હ.
વરસાદનો ટાઈમ થઈ ગયો આબાનો.
એવું હે.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
તમાર તો અંધારિયું એટલે આમાર તો નહીં અંધારિયું અંધારેલું બધું વેરેયું ગ્યું બધું.
વાયરો તડીયોન.
આ નિયમનના ઘરે રસકો સે કે પડ્યા તમાર રસકો.
રસકો?
હા.
લેસકો પડ્યો.
કેમ હ પડ્યા.
અતારે તમે હું કરો ચોમાહામમાં બોહું.
એટલે ચોમાહા સસ્તો મળેને.
હા.
હા?
ચોમાહા મા ઊંચો ભાવ હોય .
ઘરનું હોય પણ કરવું તો સસ્તુ હોય.
એવું.
હમ્મ.
ચોમાહામા નો ઊંચો ભાવ ભય ગંજમાં ઊંચો ભાવ મળે. હ રસ્કો પડ્યો લઈ જાજો આઈ ને.
ચિયાણે આવુ કો.
અતારે આવુ હે અતારે આવો.
અતાર તો અતાર તો મોળું થઈ ગીયું.
ને અતારે ની આવશો કા.
કાલે ને પરમ દાડે આવું.
હારુ હાલો.
કલ બાઈક હાજર નહી.
એવું.
હો.
હા.
હું કર હાલના બેઠા હે ન.
ના ના કોમ ચાલુ કરવાનું.
એવું હે.
હોવ.
કોમ ચાલુ કરવું છે. બરાબર. મશીન ચાલુ કરવાનું છે.
હોવ હોવ.
એવું કે.
હા હા.
પોણી બોણી પીધું.
હ કેવું હોય.
નિખા પહોંચાય પોણી
વોર.
શું શું વાત છે.
હા.
બરાબર.
કો જખજ
હ કોણ ગીયુ રે.